કેમ છો મજા
બસ મજામાં કેવું ત તમે મજા
બસ મજામાં શું ચાલે તમારે શાંતિ
બસ શાંતિ
શું કીધું
આજે હરસાદ બહુ પડ્યા
હા વરસાદ બહુ જ છે આજે
તમારે ત્યાં કેવો છે વરસાદ
અમારે ત્યાં ભી વરસાદ સારો એવો વરસાદ છે અત્યારે તો
એટલે આ બતે હ છે હે
હા બધી જ છે વરસાદ આજે
ચોમાસું એક ઘુંણ
હમ જરૂર ચોમાસું તો દરેક ન મનપસંદ ઋતુ છે વરસાદ પડે એટલે આખું વાતાવરણ હરિયાળું બની જાય છે
સાચું કયું ઉનાળા ની ગરમી પછી વરસાદ આવે ત્યારે ખુબ જ રાહત મળે છે
હમ સાચી વાત છે અને ખેડૂતો માટે તો ચોમાસું જીવન સમાન છે સારો વરસાદ પડે તો પાક પણ સારો થાય છે
હા આપણા દેશમાં મોટા ભાગની ખેતી વરસાદ પર આધારિત છે વરસા રોસો પડે તો ખેડૂત ને પણ મુશ્કેલ પડે છે ને
હમ સાચું છે વરસાદથી નદીઓ તળાવો અને ડેમ પણ ભરાઈ જાય છે જેનાથી આખું વર્ષ પાણી મળે છે
હા એ વાત બી તમે સાચી કીધી વરસાદના કારણે વૃક્ષો અને છોડ પણ લીલા છમ બની જાય છે કુદરત ખુબ જ સુંદર કુદરત ખુબ જ સુંદર લાગે છે એમ
હમ સાચી વાત છે મને તો વરસાદમાં ગરમ ચા અને ભજીયા ખાવાની ખુબ મજા આવે છે.
એ તો બધાને ગમે પણ વરસાદ સાથે કે. મુશ્કેલીઓ પણ આવે છે.
હા જેમ કે રસ્તાઓ. પર પાણી ભરાઈ જાય છે ટ્રાફિક જામ થાય છે. અને અકસ્માતો પણ વધી જાય છે.
હા અને તેમાં તેમ જ મોત. મચ્છરો વધવાથી ડેન્ગ્યુ. મલેરિયા જેવી બીમારીઓ ફેલાય છે.
સાચી વાત છે એટલે વરસાદમાં સ્વચ્છતા જાળવવી ખુબ જ જરૂરી છે.
હા ઘરની આસપાસ પાણી ભરાય ના રહે ને. ખુબ જ કાળજી રાખવી જોઈએ.
વરસાદમાં બહાર નીકળીએ. ત્યારે છત્રી અથવા રેનકોટ રાખવો જોઈએ જરૂરી છે.
હા એ બી જરૂરી છે અને. વીજળીના કડાકા દરમિયાન ઝડ નીચે ઉભું ના રહેવું જોઈએ.
સાચી વાત છે વરસાદી ઋતુમાં ગરમ અને તાજો ખોરાક જ લેવો જોઈએ.
હા એ બી સાચી વાત છે વરસાદ થી પર્યાવરણને પણ. ઘણો ફાયદો થાય છે ભૂગર્ભ જળનું સ્તર. પણ વધે છે.
જો વરસાદ જ ન પડે તો દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાય. સાચી વાત છે ને મારી.
હા તમારી એકદમ સાચી વાત છે એટલે. આપણે વરસાદના પાણીનો સદઉપયોગ કરવો જોઈએ.
રેન પછી જો તઈ પણ તમારી સાથે પછ રેન વોટર. હાર્વેસ્ટિંગથી વરસાદી પાણી બચાવી શકાય છે.
હા. દરેક ઘરમાં અને શાળામાં આવી આવી વ્યવસ્થા હોવી જોઈએ.
હમ સાચી વાત છે સાથે સાથે વધુમાં વધુ વૃક્ષો વાવવા જોઈએ જેથી વર. છતું પ્રમાણ જળવાઈ રહે.
હા ચોમાસામાં બાળકો કાગળની હોડી. તરવાથી કાગળની હોડી બનાવીને. પાણીમાં તરવાના તરવા મૂકવાની મજા લે છે ને.
હમ સાચી વાત છે અને મોરનો નૃત્ય જોવાનો પણ નૃત્ય જોવાનું પણ. આપણને આનંદ અનોખો આનંદ મળે છે.
હા અને ઘણા કવ. કવિઓ એ તો વરસાદ પણ સુંદર કવિતાઓ પણ લખી. એથી એ તમને ખબર હશે.
હા કારણ કે વરસાદની કારણ કે વરસાદ માત્ર પાણી નથી લાવતું પરંતુ ખુશી. અને નવી આશા પણ લાવે છે.
હા વરસાદ આપણને કુદરતનું મહત્વ સમજાવે છે.
હમ સાચી વાત છે જો આપણે પર્યાવરણનું રક્ષણ કરીશું. તો આવનારી પેઢીને પણ સારો એવો વરસાદ મળશે.
હા તો. ચાલો આપણે સૌ મળીને પાણી બચવાનું અને વૃક્ષો વાવાનો. સંકલ્પ લઈએ.
હમ ચાલો કશો વાંધો નહીં લઈએ આપણે. હવે જો અત્યારે મોન્સુન આપણી ચોમાસાની સિઝન ચાલે છે બરોબર. અત્યારે આપણું ગામમાં તમે જોયું હશે કે કેટલી બધી જગ્યાએ પાણી ભરાય ગયા છે. તો સરકારને શું ખ્યાલ નથી આવતો હ બધે અત્યારે બધે ખોદી એને રસ્તાઓ પરને બધું ખોદી ખોદીને મૂકી દીધું છે. તો શું એમને ખબર નહી પડતી હોય કે આ જે સામાન્ય પ્રજા છે જનતા છે. એને કેટલી તકલીફ પડશે એ લોકો તો લાલબત્તી વાળી ગાડીમાં ફરતા હોય છે. અને કઈ એમને ખ્યાલ હોતો નથી હવે રસ્તા ઉપર જે ચાલતા નીકળે છે જે એક્ટિવા લઈને જાય છે એ લોકોને ખબર પડે છે. કે ભાઈ રસ્તાઓ ખાડા હોય તો ત્યાં સાધન ચલાવવું કેટલું અઘરું પડે
ના ના સાચી વાત છે આ ના લીધે તો રસ્તાઓ પણ અમુક ધોવાઈ જાય છે પણ પાણી ભ એ કેટલા ટાઈમ પર વરસાદ પડ્યા પછી કેટલા ટાઈમે જગ્યા સાફ બી નથી કરતા એટલે એ બધું સરકારે ધ્યાન રાખ જે
હા તમારી સાચી વાત છે. અને એમાં તો શું છે. કે ચોમાસાની ઋતુમાં આપણે ગમે તેટલા આપડે તમે ધમપછાડા કરો માન મારે જોબ જવું છે પણ વર્ષ સતત પાણી જેટલું બધું ભરાઈ ગયું હોય તો હું જોબ પણ કેમ ન જવાનું તો સરકારે આના પર વિચારવું જોઈએ કે આનાથી જે સામાન્ય જનતા છે તેને તકલીફ એટલી તને ફાઈનાન્શિયલી મતલબ કે પૈસાની બી તકલીફ પડે છે કે વ્યક્તિ જો રસ્તાઓ સારા નહી હોય તો જોબ પર જઈ શકશે નહી તો જોબ પણ નહી જાય તેને ઘરે લાવને કશું ઘરે છો ઘરના પરિવારને ખવડાવશે શું ધંધા રોજગાર હવે હવે હવે એવી જગ્યાએ આમ ભરાઈ જાય છે પાણી કે જ્યાં એવી જગ્યાએ પાણી ભરાઈ જાય છે કે જ્યાં આપડે શું કેહેવાય કે વરસાદમાં પાણી એવું ભરે જાય કે ત્યાં કશું આપડે આમ ધંધો રોજગાર ચાલતો નથી એટલોું બધો બરાબર પછી
ના સાચી વાત છે એટલે પાણીને ના લીધે રસ્તા ધોવાતા હોય છે તો અમુક જગ્યાએ એક્સિડેન્ટ નો પણ વધારો થઈ જાય છે કે ખાડા ના લીધે પાણી ભરલું હોય ખાડામાં તો એ ખાડો બી અુક લોકોને દેખા નથી તો એ બાઈક લઈને કે એક્ટિવા લઈને જતા હોય તો ખાડો દેખાય ને ભઇક લઈને ખાડામાં પ અને એમને એક્સિડન્ટ જેવું થઈ જાય છે
સાચી વાત છે અને બીજી વસ્તુ એમાં એ છે કે કોઈ બી વ્યક્તિ છે હવે એને જો કશું પણ આમ એના ચોમાસા કહીએ પણ એના વસ્ હોસ્પિટલ જોવું હોય એને કહીએ પણ પછી અને દવાખાના જવું હોય હોસ્પિટલ ના જવું હોય કે પછી એને આમ અ શું કેહેવાય કે કોઈ સારી એવી આમ સારવાર લિઓ માટે એના ઘરના પરિવાર ને કોઈ એવું ઈમરજન્સી આવી હોય તો એને હોસ્પિટલ જવું હોય અને આવો વરસાદ પડતો હોય માનલો બધે પાણી ભરી ગયા હોય તો તેમની તેમનોનો જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે
ના ના સાચી વાત છે એટલે અમુક જગ્યાએ વરસાદનુંું પાણી બી ભરાય જતું હોય હો ને તો મચ્છર ને એવું થતું હોય છે તો નાના બાળક થી લઈને મોટા સુધી બી બીમારી ફેલાય છે જેમ કે ડેન્ગ્યુ છે મલેરિયા છે એટલે પાણી ભરા જાય એટલે રચાડો પણ વધે છે ઓટોમેટિક એનું બી સરકાર હોવું જોઈએ
ના ના સાચી વખતો અને જો સરકાર આના પર ધ્યાન નહી આપે બરોબર અને આવું વારે ઘડી આવું થતું રહેશે તો શું થશે એનાથી પહેલા તો જો જનતામાં આક્રોશ વધશે પછી બહાર બધા આ બાર બધા આંદોલનો પોસ્ટરો લઈને ઉભા થઈ જાય કે ભાઈ પાણી પર પાણી પર પણ એનું સોલ્યુશન જ ના નીકળતું હોય તો એ સરકારને પછી બધા બદલી નાખશે એ ફરી જે વ્યતિ થી ચૂંટાયેલો હશે જે તે જગ્યાએ ચૂંટાઈને આવ્યો હશે ફરી આવશે નહીં અને વરસાદ વર હા એટલું ખરું કે વરસાદથી આપણને આમ કેવી આમ હરિયાળીમ હરિયાળી આમ આવે બધા તમે જોજો જે આમ અત્યારે તમારા ઘરે પ્લાન્ટ હશે ને તો આ આમ બે બે શિયાળો ચોમાસું કશું નહીિ હોય પણ જેીવું ચોમાસું આવશે ને એવું જે પ્લાન્ટમાં ખબર નહ આમ કેવી એનર્જી આ આવી જાયશે કે પ્લાન્ટ ઓટોમેટિક જ તમારો મોટો થવા મળશે
ના ના સાચી વાત છે તમારી
મારા ઘરે જ એવું થયેલું હવે ઉનાળામાં અત્યારે ઉનાળામાં મારા જે ઘરે તુલસી માતા હતા એ પેલા સુકાઈ ગતા આખા અને હવે જેવું ચોમાસું હોયવું પાછા તુલસી માતા એ પાછા એમને રૂપમાં આમાં મળ્યા છે ધીરે ધીરે
હમ સાચી વાત છે એટલે તો કુદરત કામ કેવાય ને કે કુદરતી દ્રશ્ય કે કુદરત આમ કે ને કે વૃક્ષોને પણ વરસાદ ન પાણી ખુબ જરૂરી હોય કે વરસાદના થી એ લોકોની આમ કેહેવાય ને કે આમ પોષણ વધારે મળે છે વરસાદના પાણીથી
ના ના સાચ અને એ લોકો ને એવું પણ છે કે વરસાદ જેમ વધારે પડે એમ પહેલા તો આપણને પાક સારો થાય અનાજ સારો થાય બરોબર શાકભાજી સારા થાય જે વરસાદ પડે અને આવો વરસાદ પડવાથી આપણેે શાકભાજી ભાઈ અનાજને આ બધા ના ભાવો સસ્તા થાય ઉપરથી જો વરસાદ ના પડે તો બધાના ભાવો પણ વધશે તો વરસાદ તો જિંદીમાં મહત્વ ખૂબ મોનસૂન સત્ર ન મહત્વ તો જિંદગીમાં બહુ વધારે જ છે
ચાલો કસો વાંધ નહી મળીએ આપણે ફરી આ ટોપિક પર ચર્ચા નવા ટોપિક પર ચર્ચા કરીશું.
ઓકે ધન્યવાદ.
હા બહ આભાર.